હલો
ભાઈ તમે કહો કેમ છો તમે.
બ ને મજામાં છી મજા આવે.
બરાબર છે, હું પણ મજામાં.
તો. તો આજણ ખ્યાલ છે, ને. બધા લોકોને ખુબ જ એ વસ્તુની જરૂર પડતી હોય છે, એટલે એ તો એક. કહી શકાય ને કે જીવન ન એક અંગ કહી શકાય એમ કેમ કે. ગમે ત્યારે માણસને અત્યારે તાત્કાલિક ઇમરજન્સી આવે તો ગમે ત્યારે ગમે ત્યારે. ગમે ત્યાં જવું પડતું હોય છે, એટલે. એક પ્રકારની એક સરકાર પ્રત્યેની એક ભેટ કહી શકાય એમ કેમ કે. અત્યારે તમે જોતા હશો તો. અત્યારે અ સરકાર દ્વારા એક બસ આવે છે આપણને તમે પણ ખ્યાલ હશે ને મે. પણ એ બસ નો અનુભવ કર્યો છે અને તમે પણ અ અત્યારે ક્યાં પેલા કરી ચુક્યા છો કે જે આપડ વાત કરીએ તો જીસી. જી એસઆરટીસી આવે છે, આપડે જે. સરકાર માન્ય આપણને એમાં પણ ઘણી બધી. એવી બસો હોય છે, અને ઘણા બધા એમાં ડિપાર્ટમેન્ટ આવતા હોય છે, તો એમાં ઘણી બધી આપણને સુવિધા. સાથે આપણને સુરક્ષિત રીતે એક સલામત સવારી. સાથે આપણને એક સ્થળેથી બીજા સ્થળે આપણને એ બસ ના માધ્યમથી આપણને. તાત્કાલિક ધોરણે અને યોગ્ય ટાઈમ પ્રમાણે આપણને પહોંચાડી દેતા હોય છે એટલે એક પ્રકારની સારી વાત કહી શકાય અને ફાયદા ની વાત કરીએ તો એમાં ફાયદા તો બહુ જ બધા છે જેમ કે પેલા ફાયદા ની વાત કરીએ તો આપડે કે તમારે ઓછો ઓછા ખર્ચમાં અને ઓછા રોકાણ સાથે તમે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકો છો. અને એ પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે જઈ શકો છો એમ. અને દરેક. સિટી માં કે દરેક ગામડામાં એ બસ તો મળી જતી હોય છે જેમ કે. તમારે કોઈ પ્રોબ્લમ હોય તો તમે. કે તમે સ્વસ્થ હોય અને યુવાન બાળક હોય તો તમારે અ સીટવાળીમાં તમે જઈ શકો અને ત્યારબાદ તમે વધારે કમ્ફર્ટેબલ એવું તમારે લાગે કે મારે સુઈ સુતા સુતા જવું છે અને થાક અનુભવે. તો તમે સુતા સુતા પણ જઈ શકો છો એમાં પણ ખુબ જ વધારે સારી એવી ફેસલિટી તમને આપતા હોય છે એટલે તેમાં પણ ઘણા બધા વિભાગ આવતા હોય છે વાત કરીએ તો પેલા જે આપડે સીટર વિભાગ આવે છે સીટિંગ વાળી જે બસ હોય. એ પણ આવતી હોય છે અને એના પણ અલગ અલગ બધા નામ હોય છે જેમ કે ગુર્જર નગરી છે નર્મદા. જે સૂર્યપુત્રી કે. કે બધી ઘણી બધી એ ના હોય છે એ પ્રમાણે શહેરના જે પણ નામ હોય એ પ્રમાણે એનું નામ રાખેલું હોય છે એટલે એ પણ ક્યારેક આપડે જાણવું જોઈએ એમ કે એવા પણ નામ હોઈ શકે છે એમ. વાત કરીએ સ્લીપર તો સ્લીપર માં પણ તમને બે ઓપ્શન જોવા મળે છે કે નીચે તમને સીટર આપે છે. એમાં આરામદાયક તમને ખુરશી આપે છે અને ઉપર એક સોફા વાળી લાઈન હોય છે તમે સુતા સુતા પણ એ સ્લીપર માં જઈ શકો છો અને ત્રીજા નંબરમાં આપે વોલ્વો ગાડી આવે છે. સોરી આપડે લકઝરી ગાડી આવેશે લકઝરીમાં પણ તમે એ રીતે સીટો વાળી હોય છે અને ઉપર સોફા હોય છે એમાં પણ તમે. સુતા સુતા જઈ શકો છો અને. બેસીને પણ જઈ શકો છો અને વોલવો જે ગાડી આવે છે એમાં પણ ફૂલ એસી વાળી હોય છે અને એમાં પણ સીટિંગ હોય છે અને સોફા હોય છે એટલે બંને માં તમે. બુકિંગ કરાવી શકો છો તો એના વિશે શું કેહેશો તમે અનુભવ કરેલો છે બસ માં.
હા મેં બસ માં અનુભવ કરેલો છે અને ટૂંકા ગાળાની. મુસાફરી અને લાંબા ગાળા ની પણ મુસાફરી કરેલી છે. અને આપડે વાહન એટલે છે ને કે. વ્યવવાન વ્યવહાર એટલે માણસો અને માલ સામાન્ય એક જ. થી બીજી જગ્યાએ સુરક્ષિત અને ઝડપથી લઈ જવાની પ્રક્રિયા કોઈ પણ દેશ કે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે મજબૂત વાહન વ્યવહાર એ તેની કઠોર ગજુ સમાન છે વાહન વ્યવહાર વિશે મુખ્ય પ્રકારો.
ભારત અને ગુજરાતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ છે. જેમાં વાહનોની આપણે વાત કરીએ અલગ અલગ બધા તો. તેમાં સાયકલ, મોટર સાયકલ, કાર, રિક્ષા થી લઈને સરકારીને. ખાનગી બસો એમ તમે વાત કરી માલસામાનની હેરફેર માટે ટ્રક નો સમાવેશ થાય છે તે તે ઘર આંગણા સુધી સેવા પૂરી પાડે છે રેલ રેલ પરિવહન લાંબા અંતરથી મુસાફરી અને ભારે સામાનની હેરફેર માટે આ સૌથી સસ્તું અને અનુકૂળ માધ્યમ છે. ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. આજકાલ શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે મેટ્રો રેલ અને ઝડપથી મુસાફરી માટે બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે અને આપણે જળ પરિવહનની વાત કરીએ તો સમુદ્ર નદીઓ કે નહેરો દ્વારા થતાં પરિવહનોને ઘણ પરિવહન કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર આયાત નિકાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ અને ઘણું સસ્તું માધ્યમ છે ગુજરાતમાં કંડલા, મુન્દ્રા અને પીપાવાવ જેવા મોટા બંદરો અને તોનું ઉત્તમ ઉદા અને આપણે હવાઈ માર્ગ ની વાત કરીએ તો આ સોથી ઝડપી પરંતુ ખર્ચ ળ પરિવહન નું માધ્યમ છે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કટોકટી ના સમયે જેમ કે પૂર કે ભૂકંપ રાહત સામગ્રી પહોંચાડવા માટે વિમાન અને હેલિકોપ્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
એ બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ઘણા બધા વાહન વ્યવહાર ના પ્રકારો હોય છે અને દરેક સમયની અનુકૂળતા પ્રમાણે દરેક જે વાહનો હોય છે એનો ઉપયોગ કરતા હોય છે જેમ કે વાત કરીએ તો આપડે ઘરની બહાર કોઈ શાળા એ જોવું હોય તો સાયકલ ના માધ્યમથી આપણેે પહોંચી શકીએ છીએ અને ટ્રાફિકની સમસ્યા નુ પણ એમાં નિરાકરણ હોય છે અને જેમ કે કોઈ ધંધાર્થી અથવા જોબ માટે જવું હોય છે તો લાંબા ગાળા માટે આપણે મોટર સાાયકલ અથવા બાઈકનો ઉપયોગ કરતા હોય છે અથવા તો એક્ટીવા છે કે એનો ઉપયોગ કરતા હોય છે એને પછી કોઈ બહાર ના રાજ્યમાં આપડે જવું હોય છે અને લાંબો રૂટ હોય છે કે બહાર થી અગ્યાર કલાક નો સમયગાળો હોય તો શરીરનો થાક વધારે લાગતો હોય છે તો આપણે હ મોટર નો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો કાર નો ઉપયોગ કરતા હોઈ છીએ અથવા તો આપણે બસના માધ્યમથી આપણે પણ લાંબા સમયગાળા માટે આપણે રૂટમાં જવું હોય તો એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે એક સારી બાબત કહી શકાય છે દરેક વ્યક્તિ એ કંઈક ને કંઈક પોતે એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે એને દરેક વસ્તુનો અનુભવ લેવો અત્યારે ખુબ જ જરૂરી છે કેમ કે મારે પણ એવું થતું હતું કે જયારે હું ફસ્ટ ટાઈમ હતો ત્યારે મેં બસ નો અનુભવ કર્યો. ત્યારની આપડે થોડીક ચર્ચા કરીએ. તો જયારે હું સિટીમાં રહેતો હતો એ મારે તાત્કાલિક ગામડે જવાનું થયું. તો પછી આપડે જે પ્રાાઈવેટ જે બસ હોય છે એ તાત્કાલિક ધોરણે મળે એમ નથી એટલે પછી- મેં કીધું કે કાલો આજે આપ એસટી અને જે જીસઆરસી આવે છે. એમાં આપણે- પેલી વાર ટ્રાય કરીએ એમ કે કેવો અનુભવ રે તો પછી મને તો ખબર નથી કે આપડે ઓનલાઈન માધ્યમથી પણ બુકિંગ કરી શકાય છે તો એક સારી બાબત હતી તો મે ઓનલાઈન એ માધ્યમ થી મેં ટિકિટ જનરેટ કરી ત્યારબાદ એની બસ વાળાનો મને કોલ આવેલો કે ભાઈ તમે ક્યાં છો તો હું ક હું ડેપો ઉપર જ છું એમ તો એ ભય ક કે તો આપડે આ નંબર ની બસ છે ને આ બસ માં તમે- બેસી દેજો ને આ તમારી સીટ નંબર છે જે એકવીસ વીસ એ રીતે નંબર હોય છે સીટમાં- તો એ પ્રમાણે પછી હું ત્યાં બેસી ગયો હતો અને- મારો ખુબ જ એમાં સારો અનુભવ રહ્યો અને એકદમ સલામત- સવારી હતી તો ખુબ જ સારી રીતે હું મારા સ્થળ ઉપર પહોંચી ગયો એટલે દરેક વસ્તુ જયારે પેલી વાર અનુભવ લઈએ ત્યારે અંદર થી ડર હોય છે કે બસ મળશે નહી મળે કેમ થશે ક્યાં થશે શું થશે એટલે ઘણા બધા એવા સવાલો હોય છે એક વાર તમે એ વસ્તુ જાતે જ તમે એકલા જઈને અનુભવો તો તમને ખબર પડી જાય કે મારી ભૂલ ક્યાં પડે છે અને મારે શું શીખવાનું છે અને કઈ રીતે આનું પ્રોસેસ હોય છે એટ એ વસ્તુ જાતે જ દરેક વ્યક્તિ- પટલા જઈને અનુભવ લેવો જોો ત ક્યારે એવો અનુભવ થયેલો છે પેલો
મેં તો બસ માં એટલી બધી મુસાફરી નથી કરી પણ- બસ વિશે તમને જણાવું તો બસ બસ એ વાહન વ્યવહારનું મહત્વપૂર્ણ સાધન છે. એક સાથે ઘણા મુસાફરોને એક સ્થળે થી બીજા સ્થળે સુરક્ષિત અને- સરળતાથી પહોંચાડે છે. બસ માં મુસાફરી માટે સસ્તું અને અનુકૂળ સાધન છે. એક સાથે ઘણા મુસાફરોની મુસાફરી શક્ય બને છે. શહેર અને ગામ વચ્ચે- અવર જવર સરળ બનાવે છે ખાનગી વાહનોનો ઉપ- ઉપયોગ ઓછો થતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરે છે. અને બસ માં આપણેે મુસાફરી કરીએ ને તો આપણે બસ માં મુસાફરી કરી વખતે- ધ્યાન રાખવું જોઈએ બસમાં બસ માં શિસ્ત જાળવી ને ટિકિટ અવશ્ય લેવી ઘણા માણસો શું છે કે એમને વગર ટિકિટ એ પણ બેચી જાય છે. અને બસ ચાલતી હોય ત્યારે દરવાજા પાસે ઊભું ના રહેવું. વૃદ્ધો અને દિવ્યાકો અને મહિલાઓને જરૂર પડે ત્યારે આપણે એમને બેઠક પણ આપવી જોઈએ અને બસ કચરો પણ ના ફેંકાય બસ સામાન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી અને વિશ્વસનીય જાહેર પરિવહન નું સાધન છે. તે સમયે પેસા અને ઈંધણની બચત કરે છે ત્યાં સુરક્ષિત મુસાફ- -ફરીમાં મદદરૂપ બને છે.
જી બિલકુલ બિલકુલ એટલે દરેક વસ્તુનું. પોતે જ ધ્યાન રાખવું જોઈએ અને દરેક વસ્તુ- પોતે જે નક્કી કરવી જોઈએ તો એ પણ એક સારી બાબત કહી શકાય એટલે મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિ આવો કઈક ને કઈક અનુભવ લેવો જોઈએ કે જેના માધ્યમથી- ખુબ જ વસ્તુ સારી કેહેવાય અને આવનારા ભવિષ્યમાં પણ- નવી નવી ટેકનોલોજી આવશે તો એના વિશે પણ આપણે થોડી ઘણી- ચર્ચાઓ કરીશું અને કઈ રીતે આપડે આ આમાં આગળ વધવું એ પણ એક પ્રકારની એક હા સ્વૈચ્છિક રીતે પોતે જાગૃત થવાની જરૂર છે એટલે દરેક વસ્તુ આપને જાતે જ સમજાય એ પ્રકારે હોય છે એટલે પાછા એક મળીશું નવી શરૂઆત સાથે
બરાબર છે પાછા મળીશું.